હા કેમ છો?
બસ.
બસ એકદમ બરાબર છે. મારે છે ને તમને એક પ્રશ્ન પૂછવો તો? મારે છે ને એક લગ્ન છે તો મારે શોપિંગ કરવી હતી. તો મારે ઓનલાઈન શોપિંગ કરવી વધારે સારી અને સગવડ ભરી રહેશે? અને સેફ કે પછી મારે દુકાને જઈને જેમ આપણે પહેલેથી કરતા આવ્યા છીએ? કરવું વધારે યોગ્ય રહેશે. તો મને તમારો મત જોઈતો હતો એમાં કે મારે છે ને ઘરના લોકો માટે બધાને આપવા માટે સાડી કે ડ્રેસ એવું બધું લેવું છે તો તમારે મતે કેવી રીતે કપડા લેવા માટે ઓનલાઈન સારું? કે નથી એ મને થોડાો તમારા વિચારો કેહેશો?
એમાં એવું બહેનો અને મારી ઘણી બેહેન પણ બહેનપણીઓ પણ છે શોપિંગ કરતા હોય છે. પણ એટલે મારું એમ માનવું છે કે જો આપણી પાસે સવારથી સાંજ નીકળી જઈએ. અને બધું કનોમાં ફરીને કે ટ્રાય જોઈને લઈએ તો એમાં થોડો ઘણો ફરક હું પોતે ઓનલાઈન ન શોપિંગ કારણ કે મને એમ થાય કે સમય નાખીને અને જો તમે એમ કહો છો કે તમારે પ્રસંગમાંય કે એમાં એવું હોય કે તમારી આ બીધ સમર્સંગમાં પહોંચવા પહેલાં તમારે જો વસ્તુ ઓનલાઈનમાં આપણે રેગ્યુલરમાં લેતા હોય. એ તો કેમાં નથી બેસતું કે કલા આપણે નથી લાગતો તો આપણે પાછી જ્વેલરી ઓર્ડર કરીએ તો એમાં આપણે વધારે સમય ફિટિંગનો પ્રોબ્લેમ થોડો મને લાગે છે કે ઓનલાઈન જોઈ છે એવો મારો અભિપ્રાય. છે પછી દુકાને જઈને લેવા વધારે પણ એમાં બહુ સમય એ બહુ જ આખરેખર સાચી છે.
હા તો મારે છે ને એ જ હતું કે મારે હમણાં છે ને તમે એ સાચી વાત કહી કે સમયનો બહ જ બગાડ થાય છે, બંને રીતે આમ તો જોવા જઈએ ને તો મને લાગે છે બંને રીતે એવું જ થાય છે કારણ કે ઓનલાઈનમાં તો જે તમે કહ્યું એ પ્રમાણે સમયે વેડફ અગર વસ્તુ પસંદ ના આવી, ક પસંદ ન ના આવી પણ જ્યારે શોપિંગ કરવા જાઉં છું ને ત્યારે હું બે દિવસ તો ફરી પણ મને કઈ ખાસ એવું સારું મળ્યું નહીં એટલે મને લાગે છે કે તમારા કયા મુજબ અગર મને મારી પસંદગી થી થોડો વધારે સમય આપી થોડું વધારે ફરી અને પછી ગોતું તો તો મને સારી વસ્તુઓ આપવા માટે મળે એવું મને લાગે છે તો મારે સમય તો બંને નાખો છે પણ તો પછી મને લાગે છે કે જેમ તમે કહ્યું કે ઓનલાન શોપિંગ ફિટિંગ નો તો એક મોટો પ્રશ્ન આવે જ છે થોડું ઘણું તો વા વારાફેરી થઈ જ જાય છે હ દસ માંથી આપ બે ત્રણ વાર એવું થાય કે બરાબર થાય અને છ સાત વાર એવું થઈ જાય છે કે કારણ કે મેં બી એટલો બધો તો અનુભવ નથી પણ મે બી પણ લોકો ના મોઢેથી જ સાંભળ્યું છે કે ક્યારેક કલર અલગ આવી ગયો. કે ક્યારેક સાઈઝ બરાબર નહી આવી અને ક્યારેક કોઈ કેહે છે કે મને તો હંમેશા બધુ સારું આવે એટલે હું થોડી કન્ફ્યુઝ થઈ ગઈ કે હવે મારે શું કરવું કારણ કે સમય નો જ જેટલો બને એટલો ઓછો બગાડ થાય એવું કઈક મને કરવું હતું. તો ઈ તો બરાબર જ છે કે આપણેે બંનેમાં સમય નાખવો છે. તો તમારા હિસાબે જે સેફ છે વધુ એ જઈને લેવામાં છે. તો હવે મને પણ એવું લાગે છે. કે કદાચ આપણે એ વિકલ્પ વધારે અપનાવીએ કે જઈને લઈને જે આપણે આપણે કહીએ ને કે આપણી મનપસંદની વસ્તુ મળે છે કે આપણે જેવા જોઈએ. એવા જ કપડા મળે છે તો વધારે સારું પડે છે પણ બીજો પ્રશ્ન મને એ પણ છે કે આમ તો મને અંદાજે તો ખબર છે કે મને જેને આપવું છે એની સાઈઝ કે એના એના પસંદ ના કલર કે એવું કઈ પણ તો પણ અ ઘણી વખત શું ને એવું થાય છે કે ઘણી બધી વસ્તુઓ છે ને અમુક દુખ દુનોમાં આપણને નથી મળતી અને ઓનલાઈનમાં જે મળે છે, ને એ ઘણી વખત આપણે કહીએ ને કે જે હવે હું અગર સપોઝ હું એક ક્ષેત્ર માં રહું છું અને વસ્તુ બીજા ક્ષેત્રની વધારે વખણાય છે, કોઈ બીજા આપણે કહીએ કે બીજા સ્ટેટ ની તો ત્યાંથી મંગાવવા માટે તો ઓનલાઈન ત્યાં સુધી જવા માટે મારી પાસે એટલો સમય નથી. તો હું મારે ઓનલાઈન મંગાવવું વધારે ઈઝી લ હે એવું મને લાગ્યું તો એના બદલ તમને શું લાગે છે કે થોડો રિસ્ક લેવું ચાલે?
હા હા. ચોક્કસ જો આપણે એક જગ્યાએ રહેતા હોઈ અને બીજી કોઈ વસ્તુ મંગાવી છે, જેમ કે સપોઝ સમજો તું વખણાતી હવે કચ્છની બાંધણી ઘ વખાણ આજકાલ આપણે ઘણે જોયો હો કે ગુજરાતી લોકો હોય તો સુરત જ જવાનું તો તે મુંબઈમાં રહે છે તો સુરત તવા જવા જઈએ એટલે આપણે રેવા ખાવા પીવાની સી બધું ગણતા કેવાય ને કેા કન આ બાજ એક સરખું થઈ જાય તો તો હું કહીશ કે જો દૂર જગ્યા મારી કંઈ મંગ ઓનલાઈન મંગાવી લઈએ તો થી વધારે ને ગમતી વસ્તુ બી મળે અને કદાચ પાછલું કેવાય લાગી ગયો તો સારું ને ન લાઈગો તો આપણે રેડી જ છીએ ઓનલાઈન શોપિંગમાં એને જ્યારે વેન્ડર જે હોય જે વેચા જાણ કરતૂબ જેન્યુન અને સારા લોકો અને ખરે પે તો ઘણી વખત ઓનલાઈન શોપિંગમાં તમને ઘરે બેઠા સારી વસ્તુ મળે છે પણ જોયું છે કે જે વિક વિકલ્પો એ સામે જઈને લેવા અ ચેતાન આખો આખો દિવસ ફરીએ ઘણી દુકાનો એવી મજા નથી આવતી જેટલા વિકલ્પ વિકલ્પ આપ અમુક વસ્તુઓમાં તો ખરેખર ખરેખર મન બદલાઈને ઓનલાઈન શોપિંગ શૉપિંગ તરફ હચી છે કે જ્યારે દૂરથી મંગાવવાની પોતે જઈને લેવા કરતા હા ખારું પણ સે સેફ અ આપણેે બહુ પરવી સગવડતાઓ છે કે જેમાં પહેલા તે પોતાનો અભિપ્રાય નાખે છેને આ ખરેખર કે તેનાથી બીજા જે લોકોને ખબર પડે છે કે ખરેખર વસ્તુ લોકોનો શું અભિપ્રાય છે. પોતે પર તો આ બધું ઘણું મદદ મદદરૂપ થાય પૂરથી વસ્તુ લેવી હોય તો તો ઓનલાઈન કરવી પડશે.
બરાબર છે તમારી વાત તો મારે પણ એ જ થોડો મત હતો પણ આ શું છે તમે જે એ કહ્યું કે જેમ ઈ લોકો પોતાના કમેન્ટ નાખે છે કે આ વસ્તુ કેવી નીકળી કે સારી નીકળી કે નહી કે કલર બદલાઈ ગયો કે એ બધું એવી બધી વેબસાઇટ ઉપ હોય છે જે આમ લોકલ કહીએ ને આપણે એવામાં પણ જે પ્રમાણે તમે કહ્યું કે કોઈ જે સારા વેપારીઓ વેન્ડર્સ હોય છે એ લોકો તો સીધો પોતાના દુકાને થી માલ જે મોકલતા હોય અને આપણને ફક્ત ડિલિવરી ચાર્જ આપી દેવા મે વખત જોયું ઓનલાઇનમાં જોયું છે કે એક માંથી કા એક સ્ટેટને બદલે બીજા સ્ટેટમાંથી આપણે મંગાવીએ છીએ તો એ લોકો થોડો એક્સ્ટ્રા ચાર્જ લે છે પણ એની ગેરંટી થોડી વધારે આપે છે કે અમે એજ વસ્તુ મોકલશું એજ સાઈઝ મોકલશું તો મને પણ મને લાગે છે. કે હું એક કામ કરી શકું કે મારે બે મહિના પછી આ બધું જોઈએ છે તો હું હું હમણાં એક મહિના પેલામથી જ આવી રીતે ઓર્ડર કરી દઉં અને પછી સામાન આવી જાય ને કદાચ મને બદલવાની જરૂર પડે તો હું પાછું એની રિટર્ન પોલિસી બેસી ને બધું ધ્યાનથી વાંચી લવ આ કે એક મહિનાની અંદર વારી રિટર્ન પોલસીને બધું છે કે નહીં તો મારે થોડું અધ્યયન કરવું પડશે એવું મને લાગે છે કે અગર મારે કોઈ વસ્તુ ઓનલાઈન મંગાવી છે તો તેના વિશે અને તે વેન્ડર વિશે કંઇ એમની બધી પોલસીસ વિશે રિટર્નની પોલિસી છે કે નથી કે પૈસા પૈસા પાછા આપવાની પોલિસી છે કે નથી તો એ બધું થોડું યોગ્ય રીતે તપાસી તપાસ કરીને પછી કરવું જોઈએ અને બાકી અગર મારે એ સમય ન આલો કરવો. હોય તો આપણે લોકલ માર્કેટમાં કે એવી ઘણી બધી પ્રખ્યાત માર્કેટો છે જ્યાંથી આપણે કપડાની માર્કેટ કહેવાય છે બધા અલગ અલગ સ્ટેટમાં છે તો એમાં આપણે જઈને કરી શકીએ નહી તો પછી પોતાના સ્ટેટમાં આપણે થોડું વધારે બે દિવસને બદલે એક અઠવાડો જેવું લાગે કે આપણે મનપસંદની વસ્તુ ઓ મળે તો હવે મને લાગે છે કે હું તમે જે પ્રમાણે કહ્યું. એ પ્રમાણે હું બંને વિકલ્પો રાખીશ પેલા હું ઓનલાઈન જોઈ લઈશ કે મને કઈ એવું સારું મળે છે અને હું એક ક બે એવી વસ્તુઓ મંગાવીને ટ્રાય બી કરી જાઉ અગર એ સારી આવી જાય તો અઠવાડિયા ની અંદર હું બીજું કરું તો મારે એ બધી વિગતવાર બધી માહિતી મેળવી અને ઓર્ડર આપવું વધારે યોગ્ય લાગે છે. કે નહી એ મને એક મહિનામાં ખબર પડી જાય અને અગર સારો અનુભવ થયો. તો સારું જ છે તો હજી એક મહિનો છે મારી પાસે અને અગર નથી થતું. તો હું બીજા મહિનામાં અહીંયા લોકમાં લોક લોકલ એરિયામાં મારે ત્યાં ગોતવા માટે જવું પડશે એવું મને હવે લાગી રહ્યું છે, તો તમારા જે વિચારો હતા. એ પ્રમાણે મને પણ એ સારું એવું જાણવા મળ્યું કે તમે જે પ્રમાણે કહ્યું કે ઓનલાઈન નો રિસ્ક તો છે હા સેફ્ટી થોડી ઓછી છે. પણ સારા વેન્ડર્સ ને બધું જોઈએ તો સારું પડે.
હા પણ આમાં જે તમે કીધું કે તમે થોડું અગાઉના પછી તમને વસ્તુ જોતી હોય. તો પેલા મહિના જે શરૂ કરી લો તો આમાં તપ ખુલ્લા થઈ જાય કે પેલા મહિના પહેલા મહિનામાં તમને સારું કામ થઈ ગયું કે નઈ અને જથી થતું તો તમારી પાસે બસે એ બીજાએ લોકલ માર્કેટમાં ફરીને પણ લઈ જોઈ શકો ખુબ જ સારા પડશે. એટલે મને લાગ્યા પછી મારો પણ થોડો અભિપ્રાય હ, બદલાયું રોપિંગ શરૂ કરીશ. તો ચાએ
હા હા બરાબર છે, બાય.